બસ તમે કેમ છો
બસ મજા, મજા, અ, આ જે જે વિષય પર તમારી સાથે જે વાત કરી હતી લે આજે અવા અરેયા ધીરે, ધીરે, હવે સિમેન્ટ્રા રોડ થવા લાગ્યા ગવર્મેન્ટ તરફથી પી ડબ્લ્યુ ડી પાડવેલથી
હા, હા, તમારો અવાજ જરા ધીમો આવે છે,
હવે અવાજ આવે જ બરાબર
ના હજુ ધીમી માં ઍક જ છે
એક મિનિટ હ હવે
ચાલશે વાંધો નથી, હા, હા
હા એટલે આજે શું હતું કે જેટલા પણ જે ટાવરના રસ્તા પહેલાં જે હતા અમારે એ ડાબર બધા રસ્તા ખોદી ખોદીને હવે આ લોકો સિવાલના રસ્તા બનાવ્યા એટલે આપ ને તો ખબર છે કે રસ્તાનું કામ ચાલે ત્યારે જે જેટલા દિવસ કામ કરે એટલા દિવસ ટ્રાફિકની સમસ્યા રહેવાની અને લોકોને પણ પરેશાની અને રોડ બંધ રહે જેટલો રોડ થાય એટલો જ રોડ ખુલે બાકી પેલો રોડ તો બજા અને હવે કેવું છે, કે તમને ખ્યાલ હશે કે, સિમેન્ટના રોડમાં આ લોકો કેવી રીતે હોય છે, કે બ્લોક્સવાઇઝ એ લોકો કામ કરતા હોય છે, એટલે બ્લોકવાઈઝ એટલે સમજો કે ડેલીનું એ લોકો લગભગ એ લોકો એક ટાર્ગેટ હોય છે આ તો ટાર્ગેટ મોટો હોય છે પણ આ આપણે અહીંયા પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટનો ટાર્ગેટ લગભગ બે જોયું કે સો મીટર કે બસો મીટર કે ત્રણસો મીટર એટલે એમાં એ લોકો પાણી લખે સીવેજ લખે રોડને લે લેવલ કરે અને પછી પહેલાં લેવલમાં ત્રણ દિવસ પછી શુકાય પછી પાછું ડબલ ડેલ રોડ ના લેવલ સુધી એલું બાપ લાવે ત્યારે બીજું એક પેપર બ્લોક જેવો જ આપો કોઈ એક સિબેટલો લોટ રાખે એ લોકો
હમ
એટલે આવી રીતે એ લોકોની કામગરી જ હોય છે પણ આજે આપણે એક જોયું કે એટલા જણા બહુ ખુશ થતા હતા કે ચલો બહુ સરસ સિમેન્ટના રોડ આવી ગયા બહુ સારું થાશે કરી લે પણ, આજે કેવું થયું કે ધીરે ધીરે લોકોના ટાયર જે છે ગરબી લીધે આવે ગરમી તો છે જ એટલે સિમેન્ટમાં પણ ગરમી તો લાગવાની છે તો ટાયર ફાટવા ફાટવા લાગ્યા પંચર વધારે પડવા લાગ્યા લોકોના એટલે આજે અમારા જે બસ ના ડ્રાઈવર હતા એ પણડી કે હારું આ તો કે આ અમારી તો બધી બસોમાં આવું થવા લાગ્યું ટાયરોમાં પણ વધારે પડતી હવા ઓછી કરવી પડશ બહારલી ગરબી પ્લસ ટાયરમાં એર પ્રેશર એ બધું જ જોવું પડશે તો તમારું આ વિષયમાં શું કેવાનું છે, તમને શું લાગે છે આ બાબતમાં
હ, આ વિશે મને તો બઉ જે થોડી ઘણી ખબર છે એના વિશે આપણે વાત કરીએ કે રોડ છે ને ત્રણ અલગ અલગ રીતે થાય છે એટલે મીન્સ એક તો જો અ નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને અંદરના રોડો જે ગામડાને કા તો શહેરના કોઈ રસ્તાને કનેક્ટ થતા હોય ને એવા રસ્તા તો એ જે હોયને જે ગામડાના કોચો છે, અંદર અંદરના અને પછી જે અ બહાર બીજા રસ્તાથી ભેગા મળતા હોય રસ્તાઓ ઈ મોટે ભાગે કાચા રસ્તા જેવા હોય છે જેમ તમે કીધું ને કે અલગ અલગ મટીરિયલ થી બનાવવામાં આવે ક્યારેક એ લોકો કો કાચા રસ્તા હોય પછી એની ઉપર એક લેયર કરી દે એટલે એ રસ્તો થોડો સરખો થઈ જાય, બીજા જે સ્ટેટ હાઈવે હોય છે અને નેશનલ હાઈવે નેશનલ હાઈવે હોય એ તો એકદમ સડસડાટ તમે જોવો જ છો કે એના પર તો ગાડીઓ અને ટ્રાફિક સતત ચાલતો જ હોય એટલે એ રસ્તાનું આખું અ કામકાજ એકદમ અલગ રીતે થતું હોય છે અને આજે નાના, નાના ગાબડાઓ ના અને નાના, નાના, નગર ના જે રસ્તા હોય એ તમે વાત કરી એવી રીતે સિમેન્ટ ના બને છે એને કોઈ બ રસ્તાનું જયારે મોટે ભાગે કામ ચાલતું હોય, ત્યારે અગવડ તો જ પડવાની જ છે બધાને કારણ કે લોકોની અવર જવર સતત હોય જ છે. એટલે અગવડ તો પડે જ છે કારણ કે એક સાઈડ એ લોકો કામ કરે ને એક સાઈડ એ લોકો, વાહનને આવવા જવા માટે રસ્તો આપે બરોબર ને હા, એટલે અ અગવડ તો ખુબ પડે છે, ચાલવા વાળા ને પણ અગવડ પડે અને વાહનો વાળાને પણ કારણ કે ચાલવા વાળાનો રસ્તો પણ એકદમ ઓછો થઈ, જાય. એટલે એ લોકો એ પણ સાવધ રહેવું પડે અને સાથે સાથે ટુ વ્હીલર ચલાવવા વાળા હોય, કે મોટા અ જે વાહનો હોય એ લોકો એ પણ બહુ સાવધાની રાખવી પડે ત્યારે એક્સિડેન્ટ થવાની સંભાવના વધી જાય
બરાબર હાજી સાચી વાત છે, અને બીજું તમને એક વસ્તુ તો બીજી ખાસ મેં આમાં જોયુ, કે પહેલી વાર એ કહીએ કે વ્યવસ્થિત, તાલમેલ અલગ અલગ ગવર્મેન્ટ એજન્સી સાથે પહેલી વાર મેં જોયું કે જેમ કે ખાડા ખોદે છે. તો જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે. અને સમજો કે ટેલિફોન લાાઈન વાળા છે. કે આપણી ગેસ્ટ્રી પાઇપલાઈન વાળા છે. તો આ બધાને પહેલેથી એક સૂચલા જાય છે અને એ લોકોના માણસો ત્યાં ઉઊભા રને બતાવે છે, કે ભાઈ અમારું આ જગ્યાએ અમારું આ જંગસલ છે. ત્યા, તમે બહુ સાવચેતી લેજો કઈ, પણ ખારોખત તપેલા એટલે એ લોકોનુ ત્યાર સેવન ઇમરજન્સી વા આવી ઉભી હોય છે, જોવા માટે ખાસ
હા, હા, એ લોકો ભી હે, એ લોકો પણ સતત પરીક્ષણ કરતા જ હોય છે કારણ કે બધી જ જે પાઈપલાઇન છે મોટે ભાગે રસ્તાની નીચેથી જ અ પાસ થતી હોય એટલે કામ કરવા વાળાઓ એ પણ બહુ સાવચેતી રાખવી પડે અને સતત નિરીક્ષણ કરતા રહેવું પડે કે કોઈ અ જાનહાની કે નુકસાન ન થાય કારણ કે ઘણી વાર આપણે જોઈએ છે કે આ રસ્તાઓનું કામ કરતા કરતા પાણીની પાઈપલાઈન ઘણી વખત ફૂટી જતી હોય છે.
બરાબર.
હા. અને એને લીધે ઘણી વખત પાણીનો પુરવઠો આખા એક એક એક વિભાગમાં આખો પાણીનો પુરવઠો અ કટ થઈ જાય.
બરાબર. સાચી વાત છે બહુ સાચી વાત છે.
એ એ બધું ના થાય એના માટે એ લોકો એ બહુ સાવચેત રહેવું
હા અને હવે તો ખાસ કરીને આપ જોશો કે જે વધારે પડ તો આજે અંડરગ્રાઉન્ડ કેવલ ને બધું જે થઈ ગયું છે એને લીધે સાવચેતી હવે વધારે પડતા લેવા લાગ્યા છે પેલા શું થતું કે એક બીજા ઉપર આક્ષપો થતા કોર્ટમાં કેસ થતા અને બહુ લાબા કેસ ચાલતા કાબો બધા અટકી પડતા પણ હવેલી જે એજન્સીઓ છે એ લોકો એક બે જોયું કે તાલમેલ સારું કરી લે એકબીજાને નુકસાન ના પહોંચે અને વ્યવસ્થિત રસ્તો જલ્દી બને એ ખાસ એ લોકો જોઈ રહ્યા છે હાજી.
તો એન્જિનિયરોને ટ્રેનિંગ પણ એવી રીતે આપવામાં આવે છે કે એ લોકોને પણ આ બધી અ વાતોની ખબર હોવી જોઈએ એમ નહી કે ખાલી એમના ફિલ્ડ પૂરતું પણ એમના ફિલ્ડ સાથે કનેક્ટ બીજા જે બીજું છે જે જેમ કે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન છે પાણીની છે ગેસની છે ઇલે ઇલેક્ટ્રિસિટીની છે એ બધું જ એ લોકોએ ધ્યાન રાખવું પડે અને કામ સમયસર પૂરું કરવું પડે એટલે કામદારો પણ કામદારો પાસેથી કામ લેવાનું પોતે પણ એવી રીતે ખુબ ધ્યાન આપવાનું અને સાથે સાથે કામ પણ સમયસર પૂરું કરવાનું એ બધી જ જવાબદારી અ એ ડિપાર્ટમેન્ટ પર આવી જાય છે.
બરાબર છે અને સાથે સાથે બીજી વસ્તુ એક ઈ પણ એટલે એક જાતની જે આ લોકોને પણ એવું લાગ્યું કે અમે પણ જે જોયું કે અત્યારે જે ડાબ જે ડામરના રોડ હતા. તો એના પર જયારે ગાડી ચલાવતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર અનેવર તમે સાયકલ પર લઈ લો. તો એવા જયારે આપણે જે બ્રેક મારીએ છીએ. તો આપડા જે અહીયાલા જે ટાયર્સો છે એટલે જૂની ગાડીના જે ટાયર છે એ લોકોને તમે જુઓ કે વધારે પડતું જે રસ્તા પહેલેથી જે આપણે ડાબરના રસ્તા છે ઈ પ્રમાણેના ટાયર્સ બનેલા હતા હવે જે લવી ગાડીઓ આવી રહી છે અને આ જે નવી ટેકનોલોજીથી જે નવા રસ્તા જે આ સિમેન્ટના રસ્તા થઈ રહ્યા છે. તો એવા શું થાય છે કે એ લોકો ને પણ ખ્યાલ છે કે ટાયર વધારે ફાટવાની ફૂલ સંભાવના છે એક્સિડન્ટ થવાની પણ સંભાવના વધવાની છે પણ એ લોકો સિમેન્ટના રોડ ઉપર એક ઝિકઝેક જેવા એક જે કે કે એક ઝિકઝેક જેવી એ લોકો લાઈન પાડે છે. કે જેની લીધે ટાયરલી ગ્રીપ રસજ કારણ કે વરસાદના સમયમાં શું થશે પાણી પડશે, ધૂળો બધી નીકળી જશે સાઈડ જ સુરશે રસ્તો સ્મૂથ રહેશે પણ સાથે સાથે ત્યાં એ લોકો લીડ થવાનો પણ ચાન્સીસ થાય છે પણ એવું કે છે એટલે એની માટે હવે કે છે, કે આ જે ઝીકઝેક રોડ જે કરે છે ખાચા ખાંચા જિલ્લે કે એ રોડ ઉપર ઈ પણ એ લોકો બનાવે છે
હા, હ, હા, એ સારી વાત છે, હા આ વાત વિશે જાણીને આનંદ થયો કે આ પણ એક લોકો આ ટેકનોલોજી માં પણ ધ્યાન રાખે છે એ હા એ ગાડી ગાડી ચલાવનારા માટે પણ સારું છે, અને રસ્તા પણ મજબૂત બને એનાથી મને એવું લાગે છે સિમેન્ટને લીધે.
બરા હા અને બીજું ઈ પણ છે, કે સાથે સાથે જે આ જે સિવેલન્ટ રોડ થયા. તે એક મોટો ફાયદો એ પણ ભ જોયો કે બાજુમાં જે ગટરની લાાઈન જે છે, એ ગટરની લાઈનના લેવલ એ લોકો એવી રીતે કરેલું છે કે બ પ પાડી ઓટોમેટિક ઉતરી જાય. અને ઘટર પાછી કેવી કરેલી છે કે અલદર પાઇપલાઇન એટલે શું છે કે જે પાડી રસ્તામાં જે ઉભરાયેને જે વધારે વરસાદ પડે. ત્યારે જે આપડે ચોકઅપ થાય છે પાડી જે પાછું બહાર આવે. ઈ પડે સગ બુ સારી ી પણ મારે ભાઈ આજે ધ્યાન આપ્યું ખાસ હ બા.
હા હા બરાબર, હા મોટે ભાગે વરસાદની ઋ તું માં વધારે તકલીફ. પડે કારણ કે આ ગટરો ઉભરાય. એટલે પાણીનો સતત ભરાવો થઈ જાય એને લીધે વાહનો ચલાવવાની પણ બહુ મુશ્કેલી પડતી. હા. હવે આ સિસ્ટમને લીધે લાગે છે કે રસ્તાઓ થોડા ચોખ્ખા રહેશે અને પાણીનો પ્રવાહ પણ અંડરગ્રાઉન્ડ થી સીધો સીધો જતો રહેશે એટલે પાણી ભરાવાની શક્યતા ઓછી.
બસ બસ હાજી હાજી એજ. અલેશભાઈ બુલાવ આજે તમારી સાથે આ ટોપિક બ ચર્ચા કરી હતી.
હા હા હા તો આમ તો મ્યુનિસિપાલટી એ બધી જગ્યાએ હવે. ગટર સાફ કરવાનું કામ તો શરૂ કરી જ દીધું છે કારણ કે હવે ચોમાસું આવાને. કઈએ તો એકા ક મહિના ની જ વાર. એટલે અ મહારાષ્ટ્ર. મુંબઈમાં અ અ અમુક અમુક ઠેકાણે તો ઇવન વૃક્ષોની ડાળીઓ પણ કાપવાનું કામ શરૂ થઈ ગયું છે. અને. અ ગટરો સાફ કરવાનું કે જેનાથી અ વરસાદનું પાણી ત્યાં ભરાય જ ન એઈ થોડી થોડી કામગીરી અ મહાનગરપાલિકા એ શરૂ કરી દીધી છે.
હા જ હા હા અમારે અહયા પણ ચાલુ છે, અને હવે આપે પાછું શું તરત પાછા એક બીજા વિષય પર આપણે ચર્ચા કરશું પાછી. આ વિષયમાં ચર્ચા કરવાની તમારી સાથે મજા આવી. ચાલો આવજો.